બાલ
હલો.
હ.
કે બસ હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું કરી રહ્યા છું તમે?
બસ અત્યારે તો આ સમાચારને હું બધું જોતી હતી તો એના પરથી ખ્યાલ આવ્યો કે જોઓને દેશમાં કેટલી બધી ગંદકીની સમસ્યાઓ અને સ્વચ્છતા વિશે કે એટલું બધું ચાલી રહ્યું છે આજકાલ અને ઠેરે ઠેરે જ્યાં જોઈએ ત્યાં લોકો સ્વચ્છતાની વાતો કરી રહ્યા છે તો મેં વિચાર્યું તમારી સાથે પણ અ આજે એવી સરસ મજાની સ્વચ્છતા પર વાતો કરીએ.
કેમ નાઈ ચાલો
હા તો આ આ આજકાલ આપણે સ્વ સ્વચ્છતા પ્ર પ્રત્યે જે દેશ આગળ વધી રહ્યો છે એ પ્રમાણે આપણે પણ વિચારવું જોઈએ કે આપણા શહેરો આપણા ગામડાઓ આપણી જે સોસાયટીઓ છે, એ કોલોનીઝ જે બધાને સ્વચ્છ રાખવા આપ આપણે પણ જેટલો પ્રયાસ કરી શકીએ એટલો કરવો જોઈએ હેને.
હા એ તો તમે સાચી વાત કરી આપણે જેટલો બી કચરો છે આપણા પાસે એનો સરખી રીતે નિકાલ કરવો જોઈએ અને આપણે આજુબાજુ આપણે સ્વચ્છતા અ અ જાળવી જોઈએ.
હા એ વાત તો છે જ અને અહ ઘણા લોકો તો શું કરે છ છાછ ક્યાં બીચ કે કોઈ જગ્યાએ માઉન્ટેન પર કે ક્યાંય પણ ફરવા જાય તો જે પણ કઈ લઈ ગયા હોય પોતાની સાથે કોઈ પ્લાસ્ટિકની બોટલ્સ કે પછી કોઈ પણ કાગળ કોઈ પણ નાની મોટું સ-સામાન એ ત્યાં જ ફેંકીને આવી જાય છે. અમુક લોકો જેમ કે પોતાની સાથે જમવાનું લઈ જાય બીચ પર તો એ જમીને પછી જે પણ કાગળની પ્લેટ્સ હોય થર્મોકોલની પ્લેટ્સ હોય કે પ્લાસ્ટિકની બોટલ્સ હોય એ બધું ત્યાંને ત્યાં જ ફેંકીને આવી જાય છે. જેના લીધે આપણી આહ આહ જે બીચ છે એ પણ કેટલા ગંદા થાય છે. અને જે સારું પણ ના કહેવાય જેમ કે પ્રવાસી પ્રવાસનાં સ્થળો છે આ બધા તો ઘણા બધા ટુરિસ્ટો ત્યાં આવતા હોય છે તો એ પણ એમ અજ જોઈને એમ-એમને પણ કેવું લાગે ઘણી વખત એવ આહ એવા કોઈ પ્રવાસના સ્થળ હોય છે વિદેશી પ્રવાસીઓ એટલે કે ટુરિસ્ટ લોકો આવતા હોય તો એમને પણ કેવું લાગે કે આટલી બધી ગંદકી શહેરમાં એ જોઈને એમને પણ ના ગમે અને દેશ ની ને ની રેપ્યુટેશન બી ખરાબ થાય.
હા એ તો તમે ખુબ સાચી વાત કરી. અને પર્યાવરણ માટે પણ એ બહુ ખરાબ છે. આપડે જે પણ કચરો હોય એનો યોગ્ય રીતે અહ નિકાલ કરવો જોઈએ. જેમ કે ભીનો કચરો અલગ અને સૂકો કચરો અલગ. એમ કરીને એને રાખવું જોઈએ તો આપણે અહ આપણા આજુબાજુ અહ સ અહ સફાઈ એ જેળવી શકી છે.
હા સાચી વાત છે અને આજકાલ તો સરકાર પણ આહ હા લોકોને કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સરકાર પણ જોને હવે જેમકે તમે ભીના કચરા અને સૂકા કચરાને અલગ રાખવાની વાત કરી તો સરકાર પણ અલગ અલગ અબ જે કચરા પેટીના ડબ્બા આપે છે જેમ કે અહ ભીના કચરા માટે લીલો ડબ્બો કે અને સૂકા કચરા માટે ભૂરા કલરનો ડબ્બો એવી રીતે જ કોઈ અમ્મ અહ શું કહેવાય હોસ્પિટલનો જે વેસ્ટ મટીરિયલ હોય કાચ માટે કાચ હોય જે તૂટી ગય હોય તો એ બધાને ફેંકવા માટે અલગ થી લાલ કલરનો ડબ્બો યલો કલરનો કચરા પેટીનો ડબ્બો એવા અલગ અલગ કલરના ડબ્બા મૂકે છે જે અહ જે રંગ નિર્દેશિત કરે છે કે કયો કચરો કયા ડબ્બામાં ફેંકવો જોઈએ. અને અલગ અલગ કચરાને અલગ અલગ ડબ્બામાં ફેંકવાથી એનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે છે.
હા એ તો તમે સાચી વાત કહી કચરાનો યોગ્ય નિકાલ અને સ્વચ્છતા એ આહ સ્વસ્થ જીવનની અહ સુરે નુકશાનો પાયો છે જો કચરો યોગ્ય રીતે નિકલ ન કરવામાં આવે તો તેમાંથી દુર્ગત ફેલાય છે. અને મચ્છર માખીઓ જેવા મ જે અહ ખરાબ ઇન્સેક્સો છે તે ઉત્પન્ન થાય છે. જે ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે જેમ કે મલેરિયા, ડાયરિયા આ સામાન્ય અહ સમસ્યા નિવારણ માટે ઘરમાં જ ભીનો અને સૂકો કચરો
સાચી વાત છે. તમારી અને સાથે સાથે આપણે બને એટલો પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈ. કારણ કે એ પ્લાસ્ટિકનો એ જ પ્લાસ્ટિક કચરામાં ભળશે અને એ પર્યાવરણ માટે સુરક્ષિત નથી. કારણ કે પ્લાસ્ટિક લાંબા સમય સુધી પર્યાવરણમાં એમને એમ પડી રહે છે. ઘણા વર્ષો પછી બી જો એ પ્લાસ્ટિકની જમીન માંથી બહાર કાઢવામાં આવે તો પણ એવુંને એવું જ રહેશે એ ક્યારેય એનું રૂપાંતરણ નહી થાય એટલા માટે પ્લાસ્ટિકની જગ્યાએ આપણે ક કાગળની થેલીઓ કે પછી કાગળની વસ્તુઓ એનો ઉપયોગ કરી શ કરી શકીએ છે. જેટલું બને એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે એ કચ એ કચરામાં બી ભળી જશે તો પણ એનો યોગ્ય નિકાલ કર કરવો એ અ ન પોસિબલ જ નથી.
હા, એ તો તમને સાચી વાત એમ ભીના કચરામાંથી આપણે ખાતર બનાવી શકીએ છે અને સૂકા કચરા નો અ રિસાયકલિંગ કરી શકીએ છે. આ ઉપરાંત ખુલ્લામાં કચરો ન ફેકતા તેને આમ મ્યુનિસિપાલટી ની કચરા પેટી માં અને રીતે નાખવો જોઈએ સ્વચ્છતા એ માત્ર વ્યક્તિગત બાબત નથી પણ સામાજિક જવાબદારી છે.
એ વાત તો તમે સરસ કહી. અને સાથે સાથે જોઓને નાના બાળકોને પણ આ ટેવ પાડવી જોઈએ. જેમકે શાળાઓમાં દરેક વર્ગમાં નાની એવી કચરા પેટી મૂકવી જોઈએ. જ્યારથી બાળપણથી જ એમને શાળાઓમાં ટેવ પડે તો ઘરે પણ એ લોકોને આવીટે ટેવ જાળવી રાઅર રાખી શકાય કારણ કે નાના બાળકોની આદત કેવી હોય છે કે ચોકલેટ ખાધી પછી એનો રેપર આમ ગમે ત્યાં ફેંકી દીધું, વેફર્સ ખાધી એમ એનું પેકેટસ ગમે ત્યાં ફેંકી દીધું અને પેન્સિલ છોલીને એનો નાનો એવો કચરો પણ ગમે ત્યાં ફેકી દીધો હા આ કચરો હવા મારફતે ગમે ત્યાં આવડી શકે છે અને પછી ગંદકી પણ ફેલાવી શકે છે. એના કરતા એને કચરા પેટીમાં ફેંકવાની આદત બનાવીએ નાના છોકરાને તો મોટા થઈને પણ એ આદત જાળવી રાખી શકાય છે.
આજ તમે ખૂબ સરસ વાત કહી. અને સરકાર પણ આપણે અ કચરો ઓછો કરવા માટે કેટલાક અ અ અભિયાનો ચલાવે છે જેમકે સ્વચ્છ ભારત અભિયાન જેવા કાર્યક્રમો સહભાગી થઈને આપણને આપ આપણા ઘરની આસપાસ અને જાહેર સ્થળે સફાઈ જાળવવાને અ સૂચના કરે છે અને હરિયાળી ફેલાવાનું કહે છે જેથી ટુરિસ્ટ લોકો ક તો આપણે ક ફરવા જઈ તો આપણને પણ ત્યાં બેસવાનું રમવાનું ફરવાનું ગમે નાકી આપણે ગંદકીથી આપણું મન દુઃખ થઈ જાય.
સાચી વાત છે તમારી અને આપણે આપણે પણ એમ વિચારવો જોઈએ કે હવે આપણે ક્યાંકથી જ હોઈએ અને કોઈ કચરો પડેલો દેખાય અને આજુબાજુ ડસ્ટબિન હોય તો એ કચરો ઉપાડીને ફેંકી દેવો જોઈએ ઘણા લોકો એમ વિચારતા હોય છે. એ કોઈ બીજું ફેંકીને ગયું મેં નથી ફેંક્યો મારો કચરો નથી તો હું શું કામ ઉપાડું આવી નાની સોચ ન રાખવી જોઈએ કારણ કે જો આવી નાની સોચ રાખીશું તો સ્વચ્છતા કેવી રીતે જળવાશે દેશમાં અને એ જ વિચારીને હવે આપણે આપણા ઘરમાં કચરો હોય તો કેવી રીતે ઝટપટ ઉઠીને ફેંકી દઈએ છીએ પરંતુ એ જ કોઈ રસ્તા પર પડેલો દેખાય તો લોકો પોતાની નાની સૂચ એમ રાખે છે કે હું સુકામ ફેંકવું પરંતુ આવું ન કરવું જોઈએ લોકોએ પોતાની જવાબદારી સમજીને દેશ પ્ર સ્વચ્છતા ની જવાબદારી સમજીને આ વસ્તુ કરવી જોઈએ અને કચરો ઉઠાવીને કચરા પેટીમાં ફેંકી દેવો જોઈએ કારણ કે જો સરકાર આટલું બધું કરી રહી હોય દેશમાં સ્વચ્છતા જાળવવા માટે જેનાથી શહેરો સ્વચ્છ રહે તો પછી આપણે આવું નાનું પગલું તો ભરી જ શકીએ ને
હા એ તો તમે સાચી વાત કહી કચાનોો યોગ્ય નિકાલ અને સ્વચ્છ એ માનવ સંસ્કૃતિ અને પર્યાવરણની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે આજના આધુનિક યુગમાં વધતી વસ્તી ના કારણે કચરો પણ વધી રહ્યો છે પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક કચરો પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે જો કચરાનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો લાંબા ગાળે જમીન હવા અને પાણી પ્રદુષિત કરી શકે છે પ્રદુષણ પ્રદુષિત પાણી અને હવા આપણને શ્વાસ લેવામાં ને બધામાં ગંભીર સમસ્યા આવી શકે છે. આથી સ્વચ્છતા જાળવા માટે આપણે થ્રી આર નો ઉપયોગ કરવો જોઈએ થ્રી આર એટલે કે આર પહેલો આર રીડ્યુસ એટલે કચરો ઘટાડવો બીજો આર એટલે કે ફરી રિયુઝ ફરીથી ઉપયોગ કરવો અને ત્રીજો આર એટલે કે રિસાયકલ પૂર્ણ ચક્ર કરવું એટલે આપણે એ એ કચરાને આપણે બીજી વાર કઈ બીજી વસ્તુમાં ઉપયોગ કરી શકીએ છે એ હિસાબે બજારમાં ઘણી બજારમાં ખરીદી ખરીદી વખતે પ્લાસ્ટિક જેમ કે પ્લાસ્ટિક થેલી ના બદલે થેલીના બદલે આપણે કપડાંની થેલી પણ યુઝ કરી શકે. કે છે જેથી કચરો ઓછો પેદા થાય. જાહેર સ્થળો જેમ કે રેલવે સ્ટેશન છે. છે, બગીચાઓ છે. ત્યાં ગંદકી ના કરવી અને લોકો કોઈ ગંદકી કરતું હોય, તો આપણે એને ટોકી શકીએ છે.
અરે વા તમારો આ કોન્સેપ્ટ તો મને ખુબ જ સરસ લાગ્યો થ્રી આર ની વાત તો તમે ખૂબ જ સરસ કહી, અને આજકાલ તો જુવઓ ને સરકારે પણ નિયમ બનાવ્યો છે જ જાહેર સ્થળ પર કોઈ કચરો ફેક કે તો એને અમુક રૂપિયા નો દંડ વસ ભરવામાં આવે છે, જે એ કોઈ પોલીસ મારફતે કે પછી કોઈ સરકારી કર્મચારી મારફતે લેવામાં આવે છે, અને આ નિયમ પણ સારો છે, લોકો અગર એ ડરથી જ એટલીસ્ટ કચરો ગમે ત્યાં ફેંકશે તો નહીં અને ખાસ કરીને જાહેર સ્થળો એ કે પછી પ્રવાસના સ્થળોએ ગમે ત્યાં ફેંકશે નહીં અને સાથે સાથે અમુક લોકો પાન ની પિચકારી પણ મારતા હોય છે, તો એના માટે એ પણ ગંદકી આ પેદા કરે છે, એ આ એટલા માટે એન એન એના માટે પણ દંડ વસૂલવામાં આવે છે. સરકારની આ કામગીરી ખૂબ જ સરસ છે તમારો પણ આ કોન્સેપ્ટ જાણીને મને ખૂબ જ આનંદ થયો, ચાલો ત્યારે આપણે પણ સ્વચ્છતા તરફ એક પગલું જરૂર ભરીશું. જે
હા ચાલો જય શ્રી કૃષ્ણ.